હલો.
હા હું કેઈ.
હું કરે
બસ કઈ નઈ એમ બેહી રેલી અહીયાં ખેતર બાજુ
ફ્રીજ છે કે કઈ કામમાં
ફ્રીજ ફ્રીજ બોલ ન શું કઈ શું કેમ કઈ ક્યા માટે કેમ
હજ કે તો બહ કામ યાર ઘેરે બાગ બનાવાની છે. તો તમારે હુંું છે ફૂલસોડ માસે હા
પહી મની પ્લાન્ટન્ટને બહુ બધું સાવજે ની ઘેરે ખડી હશે જોઈ જજે જે જોઈ ત લઇ જજે તને
મેં તો બધું જ ઉચકીલાવાજો
હ અરે હા લઈ જજે બધું લઈ જજે
હાારું.
કેવો ભાગ બનાવાની તું
બાક તો મુહૂર્તો બનાવાની છે મસ્ત પણ હારા હું લાખાતામ વધારે પેલું થાય.
જો તું બાગ બના ને તો પહેલે છે ને અ હમણાં હમણાં બી ફૂલસોડ બળી વસ્તુઓ ચમ ની રોટટી ચોમાસા આવે ને ચોમાસું ત્યારે ત્ય્યારે રોપજે ત્યારે છે ને મળ હજાર વાર જલ્દી જવી જાય એમ એમાં એવું કરજ ચોરસ બનાવાની હ ને બાગટભહી
હા ચોરસ જ બનાવવા પડે. જયલિતતા ખ ર તું એ.
પેલીીધ અર ઘર ને બાુમાં જગ્યા છે ત્યા કે.
હા તાં જ ભરી અ ગાડી છે તે.
હા તો તશે ને એવું કરજે પેલા ચોરસ પેલું આપડે નડિયળે ને પેલા અગિર ન ઉપરગ તે
તે નળિયા તે નળિયા ના પેલા ચોરસ કારી કર લાગ જાય ને પછી તેના અંદર છે ને અ માટી બહ ફિટની લખવાની લાલ મંડોડી લખજે
ને તેમાં જરાક બહુ એને શું બહુ ફીટ થાય ને એવી માટી નહીં લખો ને પહી જેટલું તે પાણી આવે ને તેટલું અંદર ચૂસ્યા કરે એટલે થોડીક માટી પેલી થોડીક નરમ રાખવાની સાણીયુ ખાતર વાળી તુ માટી લા કરતા બોજ હરતા તા તીતા
હારું વરમી કમ્પોસટલ આવાની શે વિચાર કરલા શે. ત્યાંથી મસ્તવું ગેમ કે બધા
હા હા તેના હારું ગ તેજ પેલા કરવાનું રોપવાનું પેલું આપડે થેલી આવે ને રૂપાની તે લી આવાની ઢેલી ને તેના અંદ પેલું પેલા ફુલસર થોડાક ઉગાઈ કાઠવાના હમણાં થી ઉગાડી મૂક્જે. પાણી આપ્યા જ રોજના ને ચોમાસા આવે ને ત્યારે પછી તે રોપી દેજે તેમાં પહી એવું બાગ બનાવેજે. કે મસ્ત લોન્ચાર વાળું બનાવજે આખું એકદમ.
હા બોલાવાને તો તને જ બોલાવા
હારું હારું આવા ફોન કરજે ને મેં આવી જવા બીજા દિવસે.
હા એકદમ મને કોમળ બો ગમે કોમળ વાળું એક મસ્ત લોહી તળાવ બનાવવું વિચાર કરેલો શે.
કેવક કેવક બનાવાની.
અર્ધું જ ગૌરામ તળાવ. તેમાં માછલી ને બધું બર પેલું ઉપર ઉપર જ રેય પેલું. ગ્રીન કલર નું એક લીલા કલર નું એક પ્લાન્ટ આવે તે.
હા ખબર ખબર.
તે લાખવાની છે તેનાથી બહુ મસ્ત દેખાય એમ કે. ને પાણી ગંદુ હ ની થાય તેનાથી એમ. પેલા રંગીન પથ્થર આવે તે તે બી લઈ આવ હું આપડે બે. એક દિવસ તો આવજે મારા ઘરે આપડે બનાવહુ મસ્ત.
હારુ હારુ આવા આવા પેલું પાકું જ કરવાની હે ને સિમેન્ટ થી ખાડો ખોડીને.
હા.
માછલી ને એવું લાખે ત પહી બો મસ્ત દખાય કે.
હા. બધા જ રંગના અંદર પેલું કરવાની એટલે મસ્ત લાગે.
હારો દેખાય બાગ હે એવું બનાવજે.
તોની બોલાવા એમ તો કેમય.
આવા આવા આવા જ ને
એક દિવસે અમે આવા.
હારું હારું આવજે આવજે. મારા ઘરના બાગ તો જોઈ લો જ ઓહે તું કે બહુ મોટો છે તે.
હા જોયેલો મસ્ત છે તમારે તા.
અ એમાં હું અમે બી પહેલા. પેલા હા એટલે પેલા ના લેતા ટમાટા બાદ હ કે પણ પહી થોડોક મોટો કરીયો અમે ને બધું સાઈટે લોન ને એવું રોયપું પણ લોન રોપે એમાં એવું કે વડારે મોટી થઈ જાય ને એટલે થોડી કાપી લાખવા પડે ને તો મજા ની આવે તે.
હા પેલું લોન કાપે તે મશીન આવે ને. તે લઈ આવવા પડે તેનાથી બહુ મસ્ત કાપાય પણ લોન માં હું પાણી લખીયાજ કરવા પડે ને તો. મરી જાય.
અચ્છા હે એમાં એવું પાણી જાક વધારે જોય ને. ને લોન પાખવા પણે આપડે અમે રોપિયે ને તાપમાં તો બોવ પાણી આપવા પડે. ને જીવે ની એમ ચોમાસું રે ને ત્યાંરે લોન ના પેલા ટુકડા ટુકડા કરી લાખવાના. ને અગે અગે જરાક જરાક અ રો પી લેવાનું એમ એટલે પહી એ તો શે ને પસરી જાય એમ એટલે બહુ વધારે લાવવાની લોને એમ આગે આગે આગે રોપી દેવાની ને પહી બીજા બધા ફૂલસોને એવી જગ્યા રે ને તો પેલા છોડ દેવાની એવું કદેવાની એમ
હા નર્સરી માંથી અમુક અમુક લાવવા પડવાના છે. તો આવજે નહી આપડે બે હાથે જ જાહું
સારું સારું પાક્કું પાક્કું હું હુ લેવાની છે ત્યાંથી
બહુ બધું મની પ્લાન્ટને એવું બધું લેવાની છે. ગુલાબ ભી બધા જ કલર ના લી આવ હું
મેંહો લેય લેવા ચાલની
હમ આવખતે વિચાર કરલ સે શાકભાજી બી કરુ એમ પણ એમાં બહુ મહેનત જાય
એમાં કેમ એમાં મેહનત વધારે
તો પેલું બધું બગડી ની જાય તેને સારું દવા ને બધું રાખવા પડે કે નહી
દવાની લાખવાની આપડે ઘેરનું પેલું સાણિયું ખાતર વાળું લખવાનું તે હારું
અરે તે દવાની એત સ્પેશિયલ આમ હા પેલુ જંતુ વારી પેલી
જંતુનાશક વાડી પણ તબી એ તો એ નહી લખવાનું આપડે અમે તો ખાતર જ લખીએ પણ તે મસ્ત નીકળી આવે સાણીયુ તરવાડું
અમે ભી તેજ લાખીએે પણ એ તો ઉપરથી બગડી જાય કે નહી એટલે ભીંડા ને વુ ઉપર થી બગડી જાય એમ ફૂટલાખે તે બેઠે જ ખાઈ જાય હા એનાથી બીજું કઈ નુકસાન ની થય
હું હું રોપાની હકભાજી માં લેવા આવા પહી તારા ઘેરે
ને ટામેટા ને વેંગણ ને પાલક ભાજી ને મેથી ભાજી ને ધાણો ને કાંદા અને બધું જ ગાજર બી રોપી જ મુકવાની છે ધેરના મસ્ત
પેલું હારું કે ઘેરનું શાકભાજી હોય ને ખાવામાં બી હારું
હા એ ગાજર નાલુ ભાવે કે ની
બો ભાઈ આવડે કે તને બનાવટા
ની આવડે
કઈ ની મારી મમ્મીને આવડતા છે આવજે એખડ દીસે ગાજર લાગે ટ તો પછી ગાજર લઈને આવજે અમા ટા એટલે બનાવહુ એખાડ દીવસે આપડે ઘેરે આવજે તુ
દસે તું મને ગુલાપ જામુન કે દીવસે ખવદાવાની શે
તું આવે એટલે ખવડઈ દેવા આવ ની તું ઘેરે
હાલ તો કે દિવસે આવા કાલે એમ ભી તો મલવાના છે.
કાલે તો કાલે તો બની ની રહે આવ તો અઠવાડિયા વાળું રાખ ની આવ તો અઠવાડિયા આવજે ફોન કર દે વાનો મને કે મે આવાની છે કાલે એમ તો મે હાજે ના બનાવી મૂકા ત પછી ચાસણીમાં મૂકી રાખે ને પહી ચાસણી માં ડૂબાઈ રાખવા પડેને એમ ને પછ ફ્રીજમાં મૂકી દેવાના એટલે ઠંડા ઠંડા મસ્ત લાગે એમ
હારું તો હું કરે બીજું
બીજું કઈ ની બસ આરામ જ તું હુ કરે
કઈ ની બધું હેડા નેવુ સાફ થઈ ગયું.
બાકી જ છે સાફ કરવાનું એટલે બધું
તમારે તો કામ ચાલુ જ છે.
અમારા બાકી જ છે બાકી જ છે થોડુંક સાફ કર્યું ને અમે થોડુંક ખેતર બાજુ અ કલમ ના થડ માં ને બધું સાફ કરવાનું બહુ કચરુંગી આવે. તો તે સાફ કરવાનું બાકી જ છે બધું
અમારે બી વરસાદ પડી જવાનો પણ સાફ નહી થઇ રવાનો
હા એજ અમારે બી એવું જ દર વખતે એવું થાય વરસાદ એક વરસાદ આવે ને તો બી એમાં તો કરી જ નહી રેલા રે
તમારે બી એવું જ
મજૂર ભી મલવાની કરે સા કરવાનું ત એટલે બધું અમારે જ કરવા પડે એવું જ થાય દર વખતે
હા વરસાદ હમાં તો મજા આવે ફરવા જવાની આપડે ફરવા જ મસ્ત.
આ વખતે હમ સારું સારું જાું જાું ક્યાં જાઉું.
તું ગઈતા વરી
કઈ નઈ એમ મસ્ત પેલી જગ્યા ને પેલું એમ એક મસ્ત લીલું લીલું હોય નડી ને એવું બધું હોય તે બાજુ એમ જોવાનું મજા આવે પછી મેગી બનાવ બહુ મસ્ત લાગે મેગી તેવા પ્લેસ પર જવાનું ને પછી ત ચૂલા પર જ બનાવાની આપડે લાકડા વાકડા ઘે થી લઈ જવાના ને પથ્થર હોય ને તો પેલું ને એવું બધું પાણી માણી ને બધું ઘેરથી લેવાનું ભ મેગી બનાવાની મત લાગે મજા ખવાની ખાલી અ કેટ
નિ ખાતેેલી મ મેં તને એજ ક હતી કે મ મેગી કે ના બનાાવે મે તો આજ સુી ખાઢી નિ મેગી જોયલી ખરી પણતા
અ એમાં કોઈ કરવાનું નહી એમાં શું આપડે ખાલી પાણી રાખે પાણીખ કોનું પાણી ગરમ કરી દેવાનું હે ને મેગી લખી દેવાની મેગી બાફાઈ જાય એટલે થોડુંક તને જાડો જાાડો રસા વાળી જોઈતી ર રહે ને થોડુંક પાણી ગ લખવાને એમાંથી ને પછી એનો મસાલો નાખી દેવાનો એમાં એટલે તો પેલી જાડા રસા રસા રસા વાળી ગી રહી ને પછી એવું ત ટામેટા વાળી મેગી ભી હોતી ર ને ત્યારે ટામેટા વાળી બનાવા તનેર બી યુ કરવાનું પણ પેલા બાફી કરવાાની મેગી ને ને પછી કલ લેવાનું થોડીક અડધાચડી જરાવા દેવાની હ કે મેગીછ તેમાં થોડીક તેલ લખી દેવાનું એટલે થોડીક એમ ચીપકે નહી બીજા હા ટટેમ ને પછી ટામેટું ઝીણું ઝીણું કાપવાનું ને તને લસણ લખવી રે તો ત લસણ થોડીક થોડીક જીણઝીણ કપી લખ એમ પ તેલ નો વગર લખીને પેલા કાન લખવાની ને પછ ટામેટું લખી દેવા ને એમ ને પછી મિક્સ કરી લખવાનું મિક્સ કર લખવાનું પછ તેના અંદર પાણી લખી દેવાનું થોડું ઘડું એક કપ જેવું રાખી દેવાનું પાણી ને મેગી રાખીને પછી ઢાકી દેવાનું ને પછી બે બે એક મિનિટ કે ત્રણેક મિનિટ રડ્યા આવને એટલે ઉચકી લનું ના પહી બની ગઈ બસ કઈ કઈ વટારેે પે મહેનત ન જાય બો હેલું બના
હારું આજે તોરે અયા લગ્ન છે આવવાનું છે કે જમવા મસ્ત મસ્ત ખાવાનું બનાવા નાસે
હું કઈ દાળ ભાત ને જ હ બીજું તો હું હોય કઈ હોય ન બીજું તો
અરે પનીર નું શાક પુરી રસ ને મઠન એવું બધું છે તું આવજે
તું આવવાની રે તો ફોન કરી દેજે
સારું સારું કરી દેવા કરી દેવા ચાલ તમારે હાર ું ચાલ મારે કામ છે તે બધું પટાઈ દેવા.
હારું મેં ભી રસોઈ બનાઈ કાઢું.
સારું સારું ચાલ દ.
હા ચાર.